હાલલો શ્રીકૃષ્ણભાઈ શું કરી રહ્યા છો
હલો જય શ્રી કૃષ્ણ હું મજામાં છું અને હવે તો હું બેઠી રહેલો છું તમે શું કરી રહ્યા છો
ઘ નાંજે અમારી દુકાન છે આજ અમારો મોલ ચાલે છે તેમાં બેસી રહેલા છે શું ક તો અમારા ધંધા પાણી હમણાં કેવું ચાલી રહ્યું છે.
ને આપડણે આ ડિજિટલ પેમેન્ટ વાળો આવી ગય છે એના ધંધામાં ઘણો એવો સારો નફો થવા લાગ્યો છે અને ધંધામાં વેચાણ પથડ વધારે થવા માંગે છે તમારામાં ડિજિટલ પેમેન્ટ વાળું સિસ્ટમ આવી ગઈ. જક
હા ડિજિટલ પેમેન્ટ અમારે આવ હતું પહેલા પહેલા અમને જે બાબાાઈ જાણ થઈ હતી ત્યારે અમે પણ ડરી ગયા હતા કારણ કે આ શું હશે ડિજિટલ પેમેન્ટ કારણ કે અમારે જો બેંકમાં અમારે જો પૈસા ઉપરવાના હોય તો ઘણી બધી લાઈનમાં ઉપી રવું પડે અને ઘણા બધા માથાકૂટ કરવા પડે. પછી અમને મળતા હતા ત્યારે આ ડિજિટલ પેમેન્ટ શું છે કે તમે એક વાર સ્કેન કરશો અને પૈસા તમારા ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય એ બધું અમને ખબર અમને ત્યારે જ ખબર પડી અમારા અધિકારી હોય ત્યારે અમને ખબર પડી કે આવું બધું થાય છે અમે પહેલા પહેલા કોઈને પણ વિશ્વાસ નાતો પરંતુ અમે એના પર વિશ્વાસ રાખ્યો અને અમારી દુકાન ઉપર જે મોલ ચ બધ અમેટલ પેમેન્ટ ના જે ક્યુ આર કોડ હતા તે લગાવ્યામ કે ફોન પે ના ગૂગલ પે ના અને એનો ઉપયોગ કરવા કહ્યો બધા ગ્રાહકો પણ આવે છે અને હાલમાં તો સારી રીતે ખરીદી કરે છે એ લોકો પણવે તો જે આધુનિક યુ જેમ જેમ આપડ આધુનિક થતું જાય છે તેમ તેમ લોકો ડિજટલ પેમેન્ટ દ્વારા નાણાંને ટ્રાન્સફર કરે છે તોરે ત્યાં શો છે તો અરી દુકાન પર ડિજટલ પેમેન્ટ નો ઉપયોગ કરે છે લોકો
હા ખાસ કરીને્યા હળે તો બધા ડિજિટલ પેમેન્ટનો જ ઉપયોગ કરે છે કારણ કે બધા કેશ રાખવા માંગતા નથી અને છૂટા પૈસાનો પણ ઘણો બધો ટાઈમ જાય છે એટલે કે રાખવામાં મજા નથી આવતી એટલે ઓનલાઈન પેમેન્ટમાં શું હોય છે આપણે ખાલી એક નંબર નાખવાનો હોય છે અને આપણા ખાતામાંથી બીજા ખાતામાં પૈસા જયા કરે છે એટલે બધા લોકો ખાસ કરીને ડિજટલ પેમેન્ટ વાળું રાખે છે ડિજિટલ પેમેન્ટ ના ઘણા બધા ગેરફાયદાવા જેવા કારણ કેલ પેમેન્ટ નેટના દ્વારા ચાલે છે અને નેટ કોઈ વખત પકડતું ન હોય તોિજટલ પેમેન્ટ ના ચાલે જેથી કરીને પેમેન્ટમાં કોઈ મુશ્કેલી પણ આવી શકે છે એવી ઘણી બધી મુશ્કેલીઓ અમારા શોપમાં આવી ગઈ છે જેના લીધે લોકો એ સામાન મૂકીને પછી જવું પડે છે કારણ કે લોકો કેશ પૈસા વધારે રાખતા નથી અને ઓનલાઈન પેમેન્ટ ના થાય તો અમારેથી સામાન અપાતું પણ નથી એટલે કેશ રાખવા પણ જોઈએ અનેિજટલ પેમેન્ટ પણ ખ વ ઉપયોગ કરવો જે મારેવું માનવું છે.
હા તમારી વાત એકદમ સાચી છે મારી સાથે પણ એક એવો બનવ બન્યો હતું કે મને એમ થયું હતું કે ડિજિટલ પેમેન્ટ છે એ તો હવે ેરેર ગામડે ગામડે પહચી ગયું છે અને બધી સેવા ઉપલબ્ધ છે એટલે મેં તો ઘરથી જયારે અમે ફેમિલી સાથે અમે જયારે ફોરવા નીકળ્યા હતા. ગામડા વાળો વિસ્તાર હતો ત્યાં ગયા ખુબ જ મજા કરી અને અમારે સાથે ગસ પૈસા અ ખુબ જ ઓછા લઈ ગયા હતા અને જાતા જતા રસ્તામાં જે અ જે ખાવાનો છે નાસ્તા માટેને જે નાસ્તો અને જમવા માટે ડિનર માટે ઉભી રહ્યા હતા ત્યારે જ એ વાપરી કર્યા હતા અને અમને ખબર નહ હતી ગામડાઓમાંને ઇન્ટરનેટ ની સેવાઓનો ઉપ ઉપલબ્ધ નથી એટલે જે ફોન પે નો નહીં એપનોો ઉપયોગ કરવો એ ખૂબ જ મુશ્કેલ પડે છે તો અમે ત્યાં ગયા ફર્યા ખૂબ જ મજા પણ કરી અને અમે અમુક વસ્તુ જ્યારે ખાવાની વા વિચાર નાસ્તો ન એવું કરવાનો ટાઈમેમ આવ્યો. ત્યારે અમે જયારે પૈસાને ટ્રાન્સફર કરવા ગયા તો અમને ત્યારે ખબર પડી કે ત્યાંના લોકો તો આ ડિજિટલ પેમેન્ટ વિશે અમુક લોકો તો જાણતા નથી અજાણ્યા છે અને જે લોકો જાણતા હતા તે લોકોને ખબર હતી ડિજિટલ પેમેન્ટ શું છે પરંતુ ત્યાં શું છે કે જે ઇન્ટરનેટ ની સેવા હતી. તે ખૂબ જ ઓછી હતી એના કારણોસર અમે એકબીજા માટે પૈસા પણ ટ્રાન્સફર ના કરી શક્યા હતા અને અમને ઘણી બધી મુસીબતોનોો સામનો કરવો પડ્યો હતો શું તમે કોઈ વાર આવું કશે બહાર ફરવા ગયા હોય ને તમને પૈસાની લેવડ દેવડ સારી રીતે થઈ છે.
તમે જણાવ્યું એ પ્રમાણે મને પણ એક વખત ટ્રાફિક થઈ ગઈ છે કારણ કે હું પણ એ બાઈક ગામડા વિસ્તારમાં ગયો હતો તેમાં પણ તમે બતાવી એ પ્રમાણે પેન્ટની દિકકત આવી હતી અને મને એક બીજી એક પ્રબલેમ એ આવેલી કે ઘણા વિસ્તારમાં ગામડામાં એક વિસ્તારમાં ચાલુ પણ હતું પણ પછી મને ખબર પડી કે મારું રિચાર્જ એક દિવસ પહેલાં જ ખતમ થઈ ગયું છે એટલે મારીથી ડિજિટલ પેમેન્ટનો કરવા માટે નેટ તો જોઈતું જ જોયું છે નેટની સાથે સાથે નેટનો રિચાર્જ પણ જરૂરી છે. જેનાથી આપણે પેમેન્ટ કરી શકીએ અને આ બીજાને પૈસા મોકલી શકીએ એટલે મા રીચાર્જ ના હોવાના કારણે મે પેમેન્ટ પણ નહી કરી શક્યો સારું એવું હતું કે હું કેશ પૈસા લઈ ગયો હતો કારણ કે મારે કોઈને પેમેન્ટ કરવાની હતી. પણ તે પૈસા પછી મેં એ દુકાનદારને આપી દીધા અને મને જે વસ્તુ જોઈતી હતી તે વસ્તુ લઈ લીધી હતી પછી એવ પ્રવાસ તો સારો એવો ગયો હતો પણ આવી તકલીફ તો પડી હતી તમારે આના વિશે બીજું શું જણાવું છે.
હા એ વાત સાચી છે અને તમે જેમ કીધું કે ઇન્ટરનેટની સેવાના કારણે તમારે આવવાનું છે અને એના બીજું એક પણ એક ઉપાય છે એટલે કે જે ગેરફાયદો છે કે તમારમાંરે કે ઇન્ટરનેટ ની સેવા પણ ઉપલબ્ધ હોય અને તમારા અકાઉન્ટમાં પૈસા પણ હોય પરંતુ જો તમારી પાસે જો ફોનમાં બેટરી જ નહીં હોય અને ફોન જો સ્વિચઅપ થઈ જએ તો તમે એનો ઉપયોગ કરી શક્યા નથી અને બીજા ફોનમાં આઈડી ખોલવાનો ને એ બધું ઝંઝટ હોય છે એના લીધે પણ તમે પૈસાની ટ્રાન્સફર કરી શક્યા નથી અને ડિજિટલ પેમેન્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે એમાં ઘણા બધી સેવાઓ ઉપલબ્ધ હોય છે કે સ્કીમો હો છે કે આપડણે આટલા પૈસા ટ્રાન્સફર કરશું તો આપણને આટલા ટકાનું ડિસ્કાઉન્ટ મળશે અને જો હવે તો દુકાનોમાં પણ એવું હોય છે કે અમાર બજુટ એટલે અમારો જે મોલ છે તે માટે એવું સ્ટીકર લગાવવામાં આવ છે કે તમે જરા કે ચાર હજાર ઉપરનું જે ખરીદી કરો અને એનું જો પેમેન્ટ તમે ઓનલાઈન પેમેન્ટ કર ગૂગલ પે જેમ કે ફોન પે દ્વારા જો કરશો તો તમને અમુક ટકા એટલે કે પાંચ ટકા દસ ટકાનું અમુક વસ્તુ ઉપર તમને ડિસ્કાઉન્ટ મળશે એના કારણે એ લોકો પણ ખૂબ જ ખુશ થયા છે અને ડિજિટલ પેમેન્ટનું એમ જોવા જઈએ તો ઘણા બધા ફાયદા છે પણ એ મને જે ફાયદો એમ ખૂબ જ ફાયદાકારક લાગે અને ગમે છે એ ફાયદો છે કે આપડે તો થ ઘરમાં કોઈ બીમાર પડ્યું કે કોઈ રસ્તામાં કોઈ ન કાર નારાયણ કોઈ વાર અકસ્માત થયું તો એમને જયારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે જો પૈસાની જરૂર હોય ને આપણા પાસે પૈસા નહીં હોય અને આપડો કોઈ મિત્ર કારણ કે સગા સંબંધી જે બહાર રહેતો હોય તો એની પાસે જો પૈસા માંગવા હોય તો એ ડિજિટલ પેમેન્ટના દ્વારા આપણે સરળતાથી એકબીજાના મોકલી શકીએ છીએ અને એ અંગેથી જોવા જાય તો ડિજિટલ પેમેન્ટ એ ખૂબ જ સારી બાબત જણાય છે તમારી સાથે આવું કોઈ બન બનાવ બન્યો છે કે તમે કસે ફરવા ગયા હો કે કોઈ બીમાર પડી્યો હોય કોઈ ન અકસ્માત હોય હોય ત્યારેટલ પેન્ટ ન ઉપયોગ કરીને પૈસા કોઈ સગા સંબંધીઓ પાસેથી કે મિત્રો પાસેથી માંગ્યા હોય
આ તમે જાણ એ પ્રમાણે મારી સાથે એવો એક બનાવ બન્યો હતો જ્યારે હું બહાર ફરવા ગયો હતો અને ફરતા ફરતા મારા મિત્રો સાથે હતોું અને ત્યારે અચાનક મને એક્સિડન્ટ થઈ ગયો હતું તેના મારા પગ માં ઘણું એવું સારું વાગ્યું હતું જેનાથી મારે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યું હતું અને અમે ખર્ચ પૈસા પણ વધારે લઈ ગયા ન હતા જેથી કરીને અમારા ખાતામાં પણ પૈસા વધારે ન હતા તેના માટે પછી મારે ઘરે ફોન કરવા પડ્યો હતો તો અને મારા પિતાશ્રીએ મને ઓનલાઈન પેમેન્ટ દ્વારા પૈસા મોકલી આપ્યા હતા પછી મારી એવી સારી એવી સારવાર થઈ ગઈ હતી અને પછી હું ઘરે પણ પાછું શાંતિથી આવી ગયો હતો ત્યારે જો મારા પાસે આવી ઓનલાઈન પેમેન્ટની સુવિધા ન હતી તો મને હોસ્પિ લમાં સારી એવી સુવિધા જેટલી મળી પણ જશે અને મારા પગને પણ ખાસું એવું નુકસાન થ થઈ જશે અને મારે ચાલવાની પણ તકલીફ પડી જતી એટલે આવી સેવા તો ખુબ જ ઘણી સારી છે અને ખાસો એવ એનો ઉપયોગ કરવો જોઈએ અને બીજી ડિજિટલ પેમેન્ટની એકજુ આપણે કોઈ પણ વ્યક્તિને પેમેન્ટ કરીએ તો તેનો એક હિસાબ લખાઈ જાય છે એટલે કે આપણે પેમેન્ટ કરી અને હિસાબ બધાનો એક લખવામાં આવે છે અને કોઈ પૈસા આપણને મોકલી લે હોય તે પણ બતાવવામાં આવે છે જેથી કરીને આપણે કોઈ વ્યક્તિને પૈસા મોકલ્યા હોય અને તેનો આપણા પાસે ભૂલી ગયા હોય કે ક્યારે પૈસા કેટલા મોકલેલાા તે આપણે જાણીને તે પૈસા જોઈ શકાય છે અને આપણા હિસાબો ચેક કરી શકાય છે તેથી આપણને તેનાથી ઘણો બધો ફાયદો થાય છે
હા તમારી વાત એકદમ સાચી છે કે પુરાવા તરીકે આપડા પર જે બાબત રહી જાય છે કે આપડે કોઈને પેમેન્ટ કરી હોય તો આપડે તે તારીખ સમય પણ આવી જાય છે અને ક્યારેય એટલે કોઈ વાર પૈસા એકબીજામાં લખી દીધા હોય જો સમય વાળો વ્યક્તિ ના પાડત હોય કે અમારા અઉન્ટ પૈસા નથી આવી તો એ બાબત અંગે પણ આપણે જે કાયદાકી પગલાં હોય છે તે લઈ શકીએ છીએ પરંતુ અમુક જે ડિજિટલ માર્કેટના ડિજિટલ પેમેન્ટના ઘણા બધા ફાયદા તો છે એની સાથે અમુક મર્યાદાઓ પણ છે જેમ કે આપણે કશે ડિજિટલ પેમેન્ટ એના આપણા પર ઓટીપી જે આવે છે તે એ પી કોઈ ગલત હાથમાં જાય કરે તો ફ્રોડ પણ થાય છે ખાલા ફમાંથી પૈસા ચોરાઈ જવાનો પણ હોય રહે છે એટલે કે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા ખૂબ જ સાવચેતી રાખવા જોઈએ અને પૈસા ખાસ કરીને જો મોટી રકમની પૈસાને ટ્રાન્સફર કરવાનો હોય છે ત્યારે ખૂબ જ કાળી રાખવા જોઈએ છે અને જો પૈસાની આપડે પર જો કોઈ ચોરી એટલે કે આપડ અઉન્ટ માંથી હેક થઈ જાય કોઈ ચોરી થઈ જાય તો તેના માટે આપણે જે આપડ અધિકારી હોય છે પોલીસ સ્ટેશન કે ગમે ત્યાં સાયબર ક્રાઈમ ઓફિસ હોય છે ત્યાં આપડે પહેલા તો જણાવવું જોઈએ કે અમારી સાથે શું શું બન છે અને આપડે જે ટ્રાન્સફર થયું છે અને જેપ જે નંબર માટે ફોન આવ્યો હોય કે મેસેજ આવ હોય ઓપી માટે તેમને આપણે પૂરેપૂરી ડિટેલ આપવી જોઈએ કોઈ પણ બાબત છુપાવી ન જોઈએ અને એ લોકો પો કાયદાકી પગલા દ્વારા આપણને પાછ પૈસા આપણને મળી જાય છે મળી જ છે એ ખુબ જ સારી બાબત છે તમારી સાથે આવો કોઈ બનાવ બન્યો છે
હા મારી સાથે જ નહી તમારા બાજુ ના એક ભાઈ સાથેું બનાવ બન્યો હતો તેને નવો નવો ફોન લીધો હતો અને ઓનલાઈન પે ચાલુ કરેલું હતું અને તે ખાસ ઓનલાઈન વસ્તુ મંગાવ્યા હતો તેને મોબાઈલ પર એક લિંક આવેલી કે તમે આ વસ્તુનો ઓર્ડર કરશો તો તમને આમાં હજાર રૂપિયા કેશબેક મળશે અને તે વસ્તુનો તેને લાલચ આવી ગયો અને એ લિંક પણ ક્લિક કરી દીધો અને તેના પૈસા તેના ખાતામાંથી બધા કપાઈ ગયા હતા અને તેનું ખાતું ખાલી ગયું છે તે પછી ટેન્શનમાં આવી ગયો હતો પછી તમે જણાવી એ પ્રમાણે અમે સાઈબરમાં તેની જાંચ કરાવેલી હતી અને તેમાં બધુ માહિતી આપી હતી ત્યારબાદ સરધર દ્વારા માહિતીનો ઉપયોગ કરીને તે ચોરીને પકડીને પણ લેવામાં આવ્યો હતો અને પછી એના પૈસા પણ આવી ગયા છે એટલે આવી કો અનલોન લિંક હોય અથવાનન કોઈ અ મેસેજ આવે તેના પર ખાસ એવું ધ્યાન દોરવા જોઈએ અને નહી તેને તરતર ડડીલીટ કરી દેવા જોઈએ કારણ કે અંદરથી સ્કેમ થવાના ઘણા બધા ચાન્સીસ રહે છે અને ઘણા બધા આપણા પૈસા ખાતામાંથી ખાલી પણ થઈ જ ગાય છે એટલે હું અને મારા કોઈ પણ જાણીતા વ્યક્તિ હોય તેને તો કહું છ કે આવું કોઈ પણણ પ્રકારની લિંક આવે તેના પર ક્લિક કરવું નહીં અને કોઈપણ પ્રકારનો મેસેજ આવે તેને પર જોવું નહીં કારણ કે ખાસ કરીને ફ્રોડ જ હોય છે અને આજના સમયમાં તો ફ્રોડના કેસીસ ઘણા બધા વધી ગયા છે અને લોકો આવા ઓનલાઈન ફ્રોડમાં ફસાઈ જ જાય છે કારણ કે લોકોને આના વિશેે માહિતી ન હોય છે અને લોકોને આના વિશે ખબર પણ ખાસ કરીને ના હોય છે એટલે તો હું બધા લોકોને કહું પણ છું કે આ બધું જાણવું જોઈએ અને લોકોને આના વિશે માહિતી પણ આપું છું અને આવી કોઈના સાથે ના થાય તેને માટે પગલા પણ લઈ છું
હ તમારી સાથે મને ડિજિટલ પેમેન્ટની વાત કરીને ઘણું બધું જાણવા મળ્યું છે આશા રાખું છું કે તમને પણ મારી પર્સથી ઘણી બધી ડિજિટલ પેમેન્ટ વિશે જાણકારી મળી હશે
હા તમારા પાસેથી ઘણી બધી સારી એવી જાણકારી મળી અને તમારી સાથે વાત કરવાની પણ ખુબ જ સારી મજા આવી
ચાલો મળીએે